હલો.
હા બેન, કેમ છો મજામાં?
એકદમ મજામાં હા
બોલો બોલો. જો આજે છે ને હું એક જગ્યાએ બહાર નીકળી હતી. હવે મારું કામ કેવું ખબર છે. ખાલી દસ જ મિનિટનું હતું. ધ દસ જ મિનિટનું કામ હતું. પણ એ દસ મિનિટના કામમાં બોલો મને અડધો કલાક ટ્રાફિક નડ્યો. અને એ અડધો કલાક ટ્રાફિક નડ્યોને એમાં મારા પાછળના બધા જ કામો ડીલે થઈ ગયા. બધા કામ મોડા મોડા મોડા થયા. અને એના કારણે હું આજે હેરા થને મારે રસોઈ બનાવાનું મોડું થયું. મારી દીકરીને ક્લાસ માં મુૂકવા જવાની હતી એમાં મોડું થયું. એટલે તમે જુઓ ને તો મારે બધી જ જગ્યાએ હું મારે બધે લેટ લેટ થઈ ગયું. એટલે અત્યારે જુવઓ ને તો મોટા મોટા શહેરોમાં ટ્રાફિકની કેટલી. તો સમસ્યા ઉભી થઈ ગઈ છે શું કેવું તમારું
બોહ સાચી વાત છે અને એનું કારણ ખબર છે બેન કે અત્યારના કોઈને સાઈ કલ ચલાવી નથી ગમતી તેના કોઈને ચાલીને જવું નથી ગમતું અરે એક દોઢ કિલોમીટર હોય ને તો એ સ્કૂટર કાઢું સ્કૂટર કઢાય ચલો આપણે સ્કૂટર ઉપર જ જઈએ એટલે અત્યના નથી કોઈ ચાલી ચાલવાની જે બધી ટેવ નીકળી ગઈ છે ને બેન એના હિસાબે અને નવા નવા વાહનો અને સ્ટઇલ મારવા થઈને અમારી પાસે તો ગાડી છે અમારી પાસે તો આ છે બાઈક છે એ બધું વધી ગયું છે છોકરાઓમાં અને નાના નાના છોકરાઓને પણ હવે તો મમ્મી પપ્પાઓ સ્કૂટરોને ગાડી આપવા માંડ્યા છે એટલે આ બધું જે વધી ગયું ને એના હિસાબે ટ્રાફિક પ્રોબ્લેમ થાય છે અને બીજું કે ટ્રાફિક વધવાનું કરણ ઈજ તે કે શહેર માં અત્યારે ઠેર ઠેર જગ્યાએ ખુદ કામ ચાલે છે એટલે એક બાજુ જુ બનવે હોય તો બે બાજુ એક સાઈડ માં જે હોય એમાં બે સાઈડ ચાલુ હોય એના હિસાબે આગળ જતા ટ્રાફિક વધી જાય છે અને કોઈ લોકો એવું નથી. વિચારતા કે આપણે એક જગ્યાએ જઉં છે બીજા બે જણ ની જગ્યા જઉ તો એક રિક્ષા કરીને જઈએ તો એટલી સમય અને એટલું આપણું બચત થાય નહી બધા પોતાનું પર્સનલ અત્ય્યારે ન તો જેટલા ઘરમાં વ્યક્તિ એટલા વાહ. એના હિસાબે ટ્રાફિક ની સમસ્યા વધતી જ જાય છે અને એના હિસાબે પોલ્યુશન પણ એટલું વધી ગયું છે શહેરો. તમે જોજોતટ તમે માસ્ક પહેર્યા વગર. ર બહાર નીકળી જ નથી શકતા તમે નીકળો તો તમારા મોઢા ઉપર એક નું ધુમાડો ધુમાડો દુબડો ચ આવે. એવુંય થઈ જાય છે એટલે બેટા તમારી બહુ બને વાત સાચી લાગી છે કે અત્યારના આપડે કોઈ એક કામ કરવું હોય ને તો આપડ કામ માટે નીકળવું હોય ને તો આપણને એમ હોય આપડું કામ પંદર મિનિટ છે પણ આપડે પચીસ મિનટ વેલા નીકળવું પડે. ત્યારે આપણું કામ ટાઈમે પસાર થાય છે શું કેવું તમારું?
સાવ સાચી વાત છે હ તમારી અને છે ને બાપા જો આપડે જે બહાર નીકળીએ ને તો આપણને એવું વિચારીએ ને કે ભાઈ હમણાં દસ મિનિટમાં મારું કામ પતી જશે અને હું પાંચ મિનિટમાં ઘરે પાછી આવતી રહીશ એમ થઈને પંદર મિનિટમાં હું ઘરે એ અત્યારે તો. અ શક્ય વસ્તુ છે સાચું કહ આપડે છે ને બીજી પંદર મિનટનો ટાઈમ જોડે સે અલગ થી લઈને નીકળવું જ પડે કારણ કે જો તમે એ પ્રમાણે લઈને ના નીકળો ને એ પ્રમાણે જો તમારી મેનેજમેન્ટ ના કરો ને ટાઈમ મેનેજમેન્ટ તો એ વસ્તુ અશક્ય છે કે તમે ટાઈમ પર ઘરે આવી શકો કેમ કે હવે તો નાના નાના નાના રસ્તાઓય અ ગલીઓ ગલીઓમાં પણ હવે તો એટલા ટ્રાફિક થથી ગયા કેમ કે આજે રોજ રોજ નવા નવા વાહનો છૂટી રહ્યા છે નવી નવી ગાડીઓ છૂટી રહી છે હવે. ટુ વ્હીલર પછી ફોર વ્હીલર બધા જ નવા નવા તમે જુઓ ને તો રોજે રોજ કોઈને કોઈ એવા ફોટા મૂકતું જ કે આજે આ ટુ વ્હીલર અમે લીધું આજે અમે આ ગાડી લીધી આજે અમે આ લીધું એટલે જે રોજ રોજ આટલા નવા વ્હકલ આવતા. છોડાતા જાય અને માર્કેટમાં રોડ રસ્તા ઉપર ઉતરતા થાય તો તમે વિચારો કે ટ્રાફિક ની સમસ્યા ક્યાં પહોંચે અને તમે જુવઓ તો તમારી વાત સાવ સાચી છે કે આજકાલના મા બાપો તો ચાલવાની આદત નથી. પડાવતા છોકરાઓને કે આટલે આટલે જવું હોય ને બસો મીટર પાંચસો મીટર જવું હોય તો કે હું એક્ટિવા લઈને જાઉં હું ચાલતો ના જાઉં કે હું ચાલતી ના જાઉં કે આટલો તડકો છે કે આમ છે વરસાદ પડે છે પણ એવું ના થાય કે આપડણે પાંચસો ડગલા ચાલી લઈશું. કે પાંચસો મીટર ચાલી લઈશું તો એમાં કઈ મોટું નુકસાન આપણને નથી ઉલટાનું આપણું શરીર સારું રહેશે કે આપણા શરીર ને એટલી કસરત થઈ જશે પણ એવું તો કોઈ સમજવા જ તૈયાર નથી અત્યારે અને એ સમજતા નથી એના કારણે કેવું થાય છે. કે બસ વ્હીકલો વધતા જ જાય છે અત્યારે ઘરમાં ચાર માણસ હોય તો ચાર એના અલગ અલગ વ્હીકલ હોય ટુ વ્હીલર અને પાછી ગાડી તો અલગ થી ફોર વ્હીલર તો એ અલગ જ અને પાછું છે ને અત્યારે અમારી ઉપર એક રહે છે બરાબર હવે એ છોકરો છે. મુંબઈ ભણવા ગયો પેલા કઈક બેંગ્લોર ભણ્યો અને બેંગ્લોર થી પછી મુંબઈ આવ્યો અત્યારે મુંબઈ હવે એનું બાઈક છે એને બાઈક એના પપ્પા એ એને અપાયું હશે જયારે એને કોલેજમાં આવ્યો હશે ત્યારે પછી એ ભણવા જતો રહ્યો હવે એનું બાઈક અત્યારે ધૂળ પાર્કિંગ ની જગ્યા રોકે છે એ અલગ થી એટલે તમે વિચારો હવે એ અહીથી બાઈક ગુજરાત માંથી બાઈક લઈને મુંબઈ થોડી જવાનો છે એટલે આવી વસ્તુ છેને ત્યાં એ ખર્ચા કરતો હોય એ અલગથી તો મને એમ થાય કે વેચી કેમ નથી કરતા તમે આજે ી તો કોઈ વ્યક્તિને કામ લાગે એ પડે પડે સડી રહ્યું છે તો મને એમ થાય કે કેમ તમે આવું કરતા હશો અને પાછું ઘરમાં બે બાપ દીકરી જ રહે છે એમના મમ્મી જે છે ને એમના વાઈફ એમની બીજે બીજા શહેરમાં નોકરી બદલી થઈ છે. તો એ બીજા શહેરમાં રહે છે એટલે અત્યારે છે ને બાપ અને દીકરી બંને જ રહે છે તો બાપ દીકરીની બબ્બે ગાડી બરાબર એક બાઈક અને એક ટુ વ્હીલર હવે વિચારો ઘરમાં રહેવા વાળા બે જણા અને વ્હીકલ ચાર આજે તમે જો પાર્કિંગની કેટલી સમસ્યા થઈ ગઈ છે. તમે ક્યાંય પણ જાાવ તો તમારે વ્હીકલ પાર્ક કરવાની બહુ તકલીફ થાય અને પછી તમે આડેધડ પાર્કિંગ કરો નો પાર્કિંગ મનેમાં તો પછી તમારું વ્હીકલ તો થઈ જાય તો એમાં બી તમારે કેટલી તકલીફ ઉઊભી થઈ જાય છે કે તમારે તમારું વ્હીકલ છોડાવવા જવું પડે પછી તમારે ત્યાં તમા આઈડી બતાવો તમે આ કરો એમાં એમાં તમારે કેટલું તમારા સમય ની બરબાદી કેટલી બધી થાય છે તમે જે ધાર્યું કઈ કામ હોય તમે જે કામ લઈને બહાર નીકળ્યા હોય એ કશું કામ થતું નથી આપડું અને ઉલટાણું સમય ની બરબાદી પૈસા ની બરબાદી અને આપડા એફર્ટસ બી તો બરબાદ થાય છે ને શું કેવું તમારું.
બહુ સાચી વાત છે અને બીજું એક ટ્રાફિક થવાનું કારણ કઉ બેન કે અત્યારના કોઈને ઉઊભા એવું નથી કે ચલો સામેથી કોઈ વાહન આવે છે તો હું મારું ગાડી ધીમી પાડી દઉં કે હું થોડું સાઈડમાં હોય નહી હું સુકાય બે ન ઉભરો એ આવે છે તો એ ઉ ભરે એવું વિચારી અને રોંગ સાઈડમાં લઈ લે છે અત્યારના નાના ટીનેજરો ફાસ્ટ ગાડી આમ ઝીક ઝાકની જેમ ચલાવીને આગળ નીકળી જાય છે એટલે પછી એક્સિડન્ટ તો થઈ જાય છે એક્સિડન્ટ થઈ જાય કે પછી કોઈની સાથે ટકર વાગી જાય છે ટક્કર વાગી જાય તો કોઈ સ્વીકારતું નથી કે અમારે વાંક છે બંને લડી પડે છે એ લડવામાં લડવામાં પાછળ એટલો બધો ટ્રાફિક જામ થઈ જાય છે કે વાત એટલે પૂછો પછી એ કલાક દોઢ કલાકે કોઈ માંડ માંડ એ લોકો છૂટા કઈક સમાધાન પર આવે અથવા પોલીસ બોલાવા પડે છે. એના હિસાબે એટલું બધું ટ્રાફિક નું સમસ્યા થઈ જાય છે ને. એટલે અત્યારે કોઈને રાહ જોવી ગમતી નથી ઉભા રહેવું નથી જો ટાઈમ અને જે આપે પેલી સિગ્નલ હોય તો સિગ્નલ માં હજી તો રેડ લાઈટ હોય બ્લુ થવાની હજી તો બે બે સેકન્ડની વાર હોય ને ત્યાં તો પોતાનું ઝૂમ કરતું બાઈક ચલાવી નાખે કે એક બે સેકન્ડ એ ઉઊભા રહેવાની કોઈની આમાં આ કેવાય ને કે ધીરજ નથી રહી એટલે પણ ટ્રાફિક ની સમસ્યા વધી જાય છે કારણ કે આડે ઘડ ફાસ્ટ ગાડી ચલાવી ઝીક ઝાક ચલાવી એના હિસાબે ખુબ જ એક્સિડન્ટો થવા માંડ્યા છે એકબીજા ભટકાાવવા માંડ્યા. એના કારણે બધા પાછળના લોકોને એટલી બધી પરેશાની અને અત્યારના તો ટ્રાફિક ના હિસાબે એમ્બ્યુલન્સ વાળા બિચારા રાડે રાડ કરે કોઈ એને પણ જગ્યા નથી આપતું બોલો કે નહી અમારે પેલા જવું છે અમે શું કમે ને એમ્બ્યુલન્સ અંદર દર્દી છે એની ઈમરજન્સી છે એવું કોઈ વિચારતું નથી ને એમાં ખાસ તો ટીનેજર એ લોકોને તો એમ્બ્યુલન્સ ની હજી સુધી કોઈ જ સિરિયસતા આવી નથી બેન કે આપણે આપણે સાઈડ દઈ દઈએ તો એમ્બ્યુલન્સ તો વય જાય. પણ પોતાની મોજ મસ્તી માં જ રે છે અને એમાં એનો વાંક છે એના માતા પિતા ન કે હજી તો પંદર વર્સ ના નથી હોતા ને ત્યાં આગળ સ્કૂટર અમારે અહીંયા અમારી ફ્લેટમાં છે એ બાબા હજી છઠ્ઠા માં છેને બોલો સ્કૂટર ચલાવે છે એના મમ્મી પપ્પા ને જ રાય બીક નથી લાગતી કે મારું બાળક બહાર જઈને કઈ રીતે ચલાવતું હશે એક એક્સિડન્ટ હશે. તો શું થશે એટલે આજે બધા ટીનેજર થી માંડીને બધાને જે આપડે સ્કૂટરો બાાઈક એ બધું દેવા માંડ્યા છે ને બેન. એ એક તો આપણી જીવન સાથે જોખમ છે જિંદગી ક્યારે પૂરી થઈ જશે એ નક્કી નથી આવું થાય છે બેન એટલે તમારું એ બાબતે શું કેવું?
સાવ સાચી વાત છે. હા સાવ સાચી વાત છે તમારી હજી અને હવે તો પાછા ઇલેક્ટ્રિક વ્હીકલ નીકળ્યા છે તો બધાને એમ થાય છે કે હવે બાર તેર પંદર વર્ષની ઉંમરે તો ઇલેક્ટ્રિક વ્હીકલ તો આપી જ શકાય ને પણ અલા તમે એ તો વિચારો કે ઇલેક્ટ્રિક વ્હીક લને રોડ પર જ નીકળે છે ને તો શું એની ઇલેક્ટ્રિક વ્હીકલમાં એનો એક્સિડન્ટ જ નહી થાય કે ઇલેક્ટ્રિક વ્હીકલમાં એને કઈ હાન જ નહી પહોંચે અને એનું એમાં એનું લાયસન્સ હોતું જ નથી પાછું અમારી ઉપર બે છોકરીઓ છે બોલો તમે એક છોકરી છે ને એ તો કન્ટિન્યુ બોલો કાનમાં પેલા અ ઈયરફોન લગાવી અને એનો ફોન ચાલુ હોય અથવા મ્યુઝિક ચાલુ હોય અને વ્હીકલ લઈને નીકળી જાય જારે જુવઓ ને ત્યારે એના એની જોડે ફોન છે અને એમાં એને પેલા ઈયર પ્લગ લગાયેલા હોય એટલે એ હોય અને વ્હીકલ ચાલુ હોય હવે પાછળથી કોઈ હોર્ન મારે કોઈ સિગ્નલ બતાય શું ખબર પડે તમને આમાં અને તમારે તમારે એ તો વિચારવું જોઈએ ને કે હવે હજી છોકરી પંદર વર્ષની પણ નથી બોલો પંદર વર્ષની પણ નથી એ કેટલી ચૌદ વર્ષની કેવી છે હવે કઈક દસમામાં કે એમાં આવી છે કે અથવા દસમું પા એને પાસ કર્યું છે તો હવે તમે વિચારો એ એની ઉંમર છે અત્યારે ઇલેક્ટ્રિક અને એ પાછું એને વર્સ દોઢ વર્ષ પહેલાનું અપાવી દીધું છે એટલે મા બાપો આજકાલના એવા થઈ ગયા છે કે બિનદાસ અપાવી દે છે છોકરાઓને તો જરાય વિચાર નથી કરતા કે આજે હવે આ યોગ્ય છે નથી યોગ્ય અને એની ઉંમર છે નથી કશું જ નહી શું કેવું બેન તમારું
બહુ સાચી વાત છે તમારી હ આ એક જટિલ પ્રશ્ન થઈ ગયો છે આપણા જીવનમાં ટ્રાફિક એની સમસ્યાઓ ક્યાય આપણે ટાઈમે પહોંચી નથી શકતા અને ટીનેજરો આગળ જે બધા વાહનો તમે કહો છો એમ ઇલેક્ટ્રિક બહુ સાચી વાત છે અતારના કોઈ એના મમ્મી પપ્પા ને કહેશે નહી કે મારે સાયકલ ચલાવીને જવું છે આપડે તો સાયકલ ચલાવતા બેન અને મારે તો મને યાદ છે કે હું રેતી સુભાષ અમારા ભાવનગર માં સુભાષનંદ્ર અને જતી નંદકુર બા તો અમે ચાલીને જતા બેન અમને તો કોઈ એવું વાહનય નો મળતું તમારે અત્યારના જ્યાં આડેધડ વાહનો નો ઉપયોગ થાય છે ને એના હિસાબે ટ્રાફિકની સમસ્યા થાય છે અને એના હિસાબે જ આપણે ક્યાંય ટાઈમે પોહોચી નથી શકતા આપણો જે ટાઈમ હોય એથી અડધી કલાક વહેલા ઘરેથી નીકળવું જ પડે છે એટલે હવે જો બધા સમજે અને ધીમે ધીમે જરૂરિયાત પૂરતું દરેક ઘરની એક કે બે વાહન રાખે અને બાકીના વાહનો વેચી દે તો આ સમસ્યાઓ થશે નહી તોર જો આમને આમ ખરીદીઓ થતી જ રહેશે તો તો ખુબ જ ટ્રાફિક રહેવાનો છે બેન આ તમારો મને વાત બહુ જ ગમી છે અને આ બાબતે વિચારવા જેવી વાત છે મારા ઘર માં પોતાના ઘરમાં ત્રણ ત્રણ વાણ છે હું આ તમારી વાત ઉપરથી વિચારીશ કે હું હું મારું એક વાહન જે વધારાનું છે એ કાઢી અને કોઈ જરૂરિયાત મંદ વાળાને આપી દઉં બહ આજે બેન તમારી સાથે વાત કરીને મજા આવી હો બેન આપણે કાલે પાછા વાત કરીશું
ચોક્કસ ચોક્કસ બેન આવ
હા આવજો